કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ. એકદમ મજામાં. મેં કીધું આજે એક વાત કરી આમ ફૂડ પર કઈક વાત કરીએ એમ.
હા, ચાલો ને, આ તો ખુબ સરસ આમ વિષય છે.
હા, એજ ને મારો વિષય એવો જ છે કે આમ ડિજિટલ યુગમાં જે ફૂડ બ્લોગ્સ અને ખાવાની બદલાતી જે પસંદગીઓ છે એના પર આપણેે એમ વાત કરીએ. તમને એવું લાગે છે કે આમ સોશિયલ મીડિયા એ લોકોની ખાવાની આદતો બદલી નાખી? પખી છે.
હા, આમ ખુબ જ આમ બદલી નાખી છે કે જોવા જાય ને તો પહેલાના લોકો તો છે ને ઘરમાં શું શું આમ બનાવતા હતા. અને હવે, તો આમ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને આમ શોર્ટસ વિડીયો જોઈને તો લોકો આમ રોજ નવી નવી વસ્તુ ટ્રાય કરવા માગે જ છે આમ.
હા, એ તો છે. હું પણ આવું જ કઈક નોટિસ તો કરું છું કે પહેલા લોકો તું આમ રેસ્ટોરન્ટમાં જવાના? સ્પેશિયલ ઓકેશન હોય, ઓકેજન. ઇમજ મતલબ જતાત હવે, તો લોકો રીલ્સ જોઈને દરેક વીકેન્ડમાં આમ નવી નવી જગ્યા શોધે છે કે રજા નથી કે ક્યાંક રીલ્સ-બીલ્સમાં જોઈને ખાવા ગયા નથી.
બિલકુલ, બિલકુલ સાચી વાત છે કે આમ ફૂડ બ્લોગર આમ રીતે ટ્રેન્ડ ક્રિએટ કર્યો છે ને. જો કોઈ બ્લોગર હોય તો એક સેન્ડવીચ, અને કોફી અથવા ડેઝર્ટ વાયરલ કરી દે તો બીજા દિવસે ત્યાં લાંબી લાઈન જોવા મળી જાય છે, નઈ?
હા, એ તો છે, પણ આમ જોવા જઈએ ને તો આ એક પોઝિટિવ ચેન્જ પણ કહી શકાય ને, કેમકે આમ લોકો દુનિયા બહારનું ફૂડ જાણવા લાગ્યા.
હા, બિલકુલ, પણ હું જોવા જાઉં ને તો દરેક વસ્તુ આમ પોઝિટિવ નથી. આમ ઘણી વખત તો છે ને લોકો હેલ્થ કરતા પણ આમ પ્રિસેેશન પર વધુ આમ ધ્યાન આપે છે. એમ જોવા જઈએ ને તો પોતાની એમ બીજું બધું પર વધારે ધ્યાન આપે છે.
હા, એકદમ તમારી સાચી વાત, કેમ કે કોઈ વસ્તુ આમ ચીજથી ભરપૂર હોય અને અનહેલ્ધી હોય, પણ જો દેખાવમાં સારી લાગે ને તો લોકોને એ વસ્તુ ઇન્સ્ટન્ટલી અટ્રેક્ટ થઈ જાય છે અને એ લોકો ખાય ખાઈને ખાય જ.
બિલકુલ સાચી વાત. અને ફૂડ બ્લોગર પણ આમ કેમેરા માટે આમ ખોરાક ને ડેકોરેટ બનાવે છે. આમ જોવા જઈએ ને તો રિયાલિટીમાં ટેસ્ટ એટલું આમ સરસ તો નથી જોતું બધું વસ્તુનું જે બતાડે છે આપણને. આમ, બ્લોકમાં.
તો ઘણા લોકો પેલા મોબાઈલ થી ફોટો મતલબ પાડે, અને પછી જમવાનું શરૂ કરે કે પેલા તો સ્નેપ મોકલે. પછી જ આમ ખાવાય એવું છે અત્યારે
બિલકુલ, એટલે તો કેહેવાય છે કે આ ડિજિટલ કલ્ચરનો એક આમ ભાગ બની ગયો છે ને આ વસ્તુ.
હા, એ તો છે. અને તમને શું લાગે છે કે આ ટ્રેન્ડ ફેમિલી કલ્ચરને અફેક્ટ કરે છે?
થોડું તો કરે છે, પણ પહેલાની ફેમિલી સાથે આમ બેસીને આમ વાત કરતા કરતા આમ જમતા હતા ને. હવે તો ઘણા લોકો છે ને મોબાઈલમાં જ બિઝી હોય છે.
હા, એ તો છે. હું મેં તો ઘણી વખત જોયું છે કે કેટલાક લોકો તો રેસ્ટોરન્ટમાં પણ પોતાની વાત કરતા કરતા, મતલબ અ ફોનને વિડીયો બનાવતા હોય છે, ફોન પર વ્લોગ્સ છે એવું બધું.
હા, એટલે તો કેહેવાય છે કે કોન્ટેન્ટ ક્રિએશન છે ને એક મોટો બિઝનેસ બની ગયો છે. હવે, લોકો માટે.
હા, આ બિઝનેસથી તો કેટલા લોકોને રોજગાર પણ મળ્યો છે, ખબર તમને?
હા, બિલકુલ. કે ફૂડ ફોટોગ્રાફી, એડિટિંગ, માર્કેટિંગ અને બ્રાન્ડ કોલેબરેશન જેવી આમ ઘણી ઓપોર્ચ્યુનિટી ઉભી થઈ જાય છે ને.
બિલકુલ, આમ લોકો ને છે ને કામ જીવન મતલબ એ લોકો ની બધાને પૈસા સાક માટે લોકોને પર જ નિર્ભર છે પહેલા તો આપણે જોતા હતા કે ન્યૂઝપેપર રિવ્યુઝ પર ભરોસો હતો હવે તો લોકો ફૂડ ઇન્ફલુએન્ઝરની જે રિકમેન્ડેશન હોય ને એના પર જ એ લોકોને ભરોસો હોય
હા પણ જોવા જાય ને તો દરેક રિકમેન્ડેશન છે ને જેન્યુન તો હોતી નથી એટલે આપડે બધું જ છે ને આમ જોઈને આમ યુઝ કરવું જોઈએમ
હા એ તો છે એટલે તો આપણેે જે યુઝર્સ હોય એ એ લોકોએ પણ આમ સમજદારીથી વાપરવું જોઈએ કે કઈ વસ્તુ સારી હોય કઈ ના હોય
હા એટલે તો કેહેવાય છે કે સ્પોન્સર કોન્ટેન્ટ અને ઓરિજિનલ ઓપ્શન વચ્ચે છે ને થોડોક તો આમ ફરક તો સમજવો જ જોઈએ પોતે જાતે આમ સમજવો જ જોઈએ
આજે તો લોકલ જે ફૂડ વેન્ડર્સ છે એ પણ સોશિયલ મીડિયાથી ફેમસ થઈ રહ્યા છે કે કઈ કામ નાનો અમથો સ્ટોલ હોય અને કોઈ કન્ટેન્ટ ક્રિએશન વાળાને બોલાવી દે અને કન્ટેન્ટ ક્રિએટ કરાવી દે તો એક રીલ એમની વાયરલ જાય તો પછી એમનું કેહેવાય ને કે આખું આમ સેટ જ થઈ છે એમનો ધંધો
બિલકુલ બિલકુલ અને આ એક એમ સારી આમ હેબિટ કેહેવાય ને એ છે અને નાના બિઝનેસની આમ મોટી ઓરખ પણ મળી જાય છે ને આનાથી
હા એ તો છે કારણ કે કેટલાક ટ્રેડિશનલ ગુજરાતી ફૂડસમાં પણ આમ ફરીથી પોપ્યુલર થઈ ગયા છે આપડે આના લીધે
હા અને લોકો આમ જોવા જઈએ તો ખીચું હાંડવો ફાફડા સેવ ઉસળ અને બીજી ટ્રેડિશનલ વસ્તુમાં પણ મોર્ડર્ન સ્ટાઈલમાં પ્રમોટ કરે છે ને આજકાલ તો
એ તો છે આથી તો યુવા પેઢીઓને પોતાની ફૂડ હેરિટેજ વિશે પણ મતલબ ખબર પડે છે નહીતર તો પેલા તો એટલું બધું ફૂડ વિશે લોકો જાણતા પણ નતા.
હા એટલે તો કેહેવાય છે કે આમ ટેકનોલોજીનો સાચો ઉપયોગ આવી રીતે થઈ શકાય.
હા એ તો છે પણ ફાસ્ટ ફૂડની પોપ્યુલરિટી પણ વધી છે હા હમણાંથી
હા એટલે તો હેલ્થ માટે પણ આમ ચેલેન્જ પણ બની શકે ને આ વસ્તુ તો તો
હ એ તો છે પણ આજે લોકો હેલ્ધી બાઉલ છે પ્રોટીન ડાયટ અને પેલું કેહેવાય ને શું કેહેવાય છે ઓર્ગેનિક હા ઓર્ગેનિક ફૂડ વિશે પણ આમ ઘણું સાંભળે છે.
હા હા મેં પણ આ સોશિયલ મીડિયાની આમ મીડિયા પર બહુ સાંભળ્યું છે કે આ બધું ઓર્ગેનિક અને બધું ફૂડ આમ બધું ફૂડ બ્લોગર થ્રુ સાંભર્યું છે આપડે બી
કે આ સોશિયલ મીડિયાની અસર છે અને આમ તમને શું લાગે છે કે ફ્યુચરમાં એ આઈ પણ આ ફૂડ રેમેન્ડેશન આપ
હા આ તો બહુ સંભાવના છે આની તો અને લોકોની આમ ચોઈસ અને હેલ્થ આમ ડેટા પર આધારિત સજેશન આવી શકે ને અત્યાર સુથી
હા એ તો છે હા ઇન્ટરેસ્ટિંગ છે પણ આમ પ્રાઇવેસી પણ ઇમ્પોર્ટન્ટ રહેશે.
બિલકુલ અને ટેકનોલોજી સાથે
હા મારા મતે તો આમ બેલેન્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે.
મારા માટે પણ અને સોશિયલ મીડિયાનો આનંદ લો પણ આમ આમ એનું એ ના કરો આમ અનાદર ના કરો.
હા એ તો છે કઈ કે ખોરાક ન મુખ્ય ઉદ્દેશ્ય તો સ્વાસ્થ્ય અને આનંદ બને છે.
હા અને સાથે સાથે આમ સંસ્કૃતિ સાથેનો આમ સંબંધ પણ છે ને.
બિલકુલ એટલે જ તો ડિજિટલ ટ્રેન્ડ સાથે આપણે ટ્રેડિશનલ વેલ્યુસને પણ આમ જોડીને રાખવું જોઈએ. જ્યારે હેલો મારો અવાજ આવે છે. હલો. હા તમારો અવાજ નથી આવતો.
ન
હા બોલો બોલો. ના તમારો અવાજ ચહેરાઈ નથી આવતો.